હલો.
બોલો, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ, જોવ મજામાં છું. શું ચાલે બાકી? કોઈ મુવી જોઈ કે નહીં તમે?
અ હાલમાં તો
હમ.
અત્યારે તો બધી જે, હવે તો એવું થઈ ગયું છે કે હવે લોકો થિયેટરમાં નથી જતા. હવે લોકો ટીવી પર કે પછી ઓડીડી પ્લેટફોર્મ પર. અ ત્યાં જોઈ લે છે, કદાચ. અને હવે એના પર બી મવી બહુ બધી રિલીઝ થાય છે. એ લોકોને લાગે છે કે હવે અ શું કે અ આપણે થિયેટરમાં એટલા બધા પૈસા નહીં મળે, તો હવે એ લોકો ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર. અ ટ્રાન્સફર થઈ જાય છે, અને આ જુવો. કોવિડ પછી વધી ગયું છે, ક્યાંક ને ક્યાંક મને લાગે છે. કારણ કે પેલા તો આપણે થિયેટરમાં જઈએ, તો પછી અ કોરોના વાયરસ નો એક કય ને કે ભય હોય. પણ હવે તમારા ઘરે બેઠા જ તમે અ જોઈ શકો છો. અને એ પણ ઓછી કિંમતમાં અનલિમિટેડ કન્ટેન્ટ તમે જોઈ શકો છો.
હા, બરોબર છે. કારણ કે છે ને હવે તો જો જૂની સિરિયલ જો, કે તમે? આપડે કે હવે તો સલતાઝ આવી છે.
હા.
નામ ખાલી ચેન્જ કરે નાખાય, સિરયલની બદલે સિરીઝ તો એ બધી. લું આવે છે. જે પિક્ચરો આપણે જોઈએ છે ને, એના કરતાં પણ વધારે રસપ્રદ લાગે છે. કારણ કે સુધી જાય, એક તો થિયેટરમાં પિક્ચર જોવા જાવ, ખર્ચો કરો પાછપપની સુગે સરસ લે એટલે ખાવાનું મન થાય કે, વીસ રૂપિયાની પોકર ના આપડે. પાંચસો રૂપિયા આપવા પડે, અને આવા જવાનો ખર્ચો. અને પાછું જો આપણું પોતાનું સાધન લઈને જઈએ, એટલે આપડણે પાર્કિંગ ના પૈસા આપે. અને પાછા તો હવે થિયેટર કેવા થઈ ગયા છે, મોલ માં થઈ ગયા. અમારા જેવા લોકો તો અમારા પતિદેવને તો વાપરે. કોઈ પણ આજુબાજુમાં દેખાય ને, કે કોઈ દુકાન કે શોરૂમ. એટલે તો એમને તો ટેન્શન આવી જાય.
બહુ જ સત્ય કીધું તું. એટલે હા, એ એટલે ઓલું શું કે, શોપિંગની શોપિંગ પણ અને મૂવી જોવાનું એટલે પૈસા ડબલ થઈ જાય, ત્યાં જ આપડે. ની વાત કરવા જઈએ તો, હવે લોકો ઓટીટી તરફ જઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક. કહેવાય ને કે, તમે જે ટીવીમાં જે સિરિયલ્સ જોવ છો કે, એ એ બહુ ઓલું કહેવાય ને કે હવે જૂના લોકો બહુ જોય છે પણ જે હવે નવી જનરેશન આવે છે તે લોકોને સસ્પેન્સ ક્રાઈમ ચીલર અને કદાચ રિયલ વર્લ્ડ કેવાય ને કે આ બધું સાસ બહુ નો ડ્રામા ના ગમતો હોય તે લોકો ઓટીટી તરફ વેબ સિરીઝ તરફ જલ્દી આકર્ષિત થઈ જાય છે ક્યાંક ને ક્યાંક આમાં ગેરફાયદા પણ છે કેટલી વધે ફાયદાઓ પણ છે અ મને લાગે છે અને
હા મોટો ગેરફાયદો શું છે ખબર તમને
હા
ડન થઈ જાય છે આ અમકીને જણે એટલું રસપ્રદ હોય છે ને આપણને એક એપિસોડ જોયો પાંચ પાંચ એવું થાય હજી જોઈ લો હજી જોઈ લો એમ કરીને એમ થાય કે કક લાવને આજે એક સિરીઝ પૂરી જ કરી નાખો તો રાતના જાગી જાગીને પણ છે ને આપણે તો સિરીઝ પૂરી કરી નાખ અને બીજું પણ એ શું છે હા એ ચસ્કો થઈ ગયો છે અરે પાછું બીજું શું થયું હવે નાના છોકરાઓ બધું જ આવે છે એમ જોવા જેવું ના જોવા જેું નાનાનું મોટાનું એવું કાઈ જ નથી હવે તમે માન છો કે નેટફ્લિક્સ જેવામાં તો શું કરવા
સાચી વાત છે ત્યાં કઈ સર્ટિફિકેટ નથી અ અહિયાં તમે થિયેટર્સમાં જે મુવી લગાવો એના પર અડલ્ટ સર્ટિફિકેટ કે પછી એવા સર્ટિફિકેટ મકવામાં આવે પણ અહિયાં તમને કોઈ પણ ક ને કે કોઈ બેન નથી કોઈ પણ વસ્તુ નથી તમારીં અહિયાયા બેન એટલે તમે કઈ પણ ભાષાનો પણ ઉપયોગ કરી શકો અ અને કઈક પણ દેખાડી શકો અ આજકાલ જોવા જઈએ પણ આપડી મો સિનેમાનું જયારે જોવા જઈએ ને કે થિયેટર્સ નું જોવા જઈએ ત્યાં મો તી આપણી પાસે સ્ક્રીન્સ હોય છે અ એકદમ કઈ ને કે બહુ સારી રીતે સાઉન્ડ પણ એનો અનુભવ લઈ શકાય કોઈ કોઈ મુવીઝ આપણે હોય ને તો થિયેટરમાં જ જોવા જેવી હોય અ આપડે એ ઘરે બેસે ને તો એટલું મજા ના આવે એવી પણ કે ટલી બધી મુવીઝ હોય છે
હા અને અમારા લોકોને તો સૌથી મોટું તો મળને થિયેટર માં એટલે જ ગમે જો અમે લોકો અહિયાં ઘરે જોવા બેસીએ ને એટલે અરે જરા પાણી લઈ આવે છે ને અરે કામ કર ને ખપખંડ બનાવ છે બસ બસ હવે તું કઈ ની કરતી એક કોફી મૂકી દે કારા તો ચા મૂકી દે તને જે ખાવે એ કરી દે અને આમ કરી ન તો નહી નહી તો દસ વખત દસ જેના ટાપવા હોત એટલે એમ થાય કે ભાઈ ખાલી હું જ એક છું કે જ આ બધું જોતી નથી ને બાળકી બધા રસપ્રદ બનીને તલ્લીન બનીને આમ જુવે છે એટલે મન તો સાચું કોણ તો થિયેટર માં જ ગમે છે. પણ વસ્તુ ઈ છે હા વધારે દે પણ પિક્ચર જેવી વસ્તુ જે હોય ને એ તમારી સાચી વાત છે. ત્યાંની જે થિયેટરની જે સાઉન્ડ ઇફેક્ટ આપે છે મોટી સ્ક્રીનમાં જે જોવાના એ લોકો ના જે પડદા ઉપર જેમ જે અ પિકચરાઈઝેશન હોય છે એ લોકો ન કલરફુલ ને મસ્ત એની મજાથી અલગ આવે છે એ એક છે કે ઘરે બેસે આમ તેમ આમ તેમ બની નઈ કે પલાઠી વાળી નને કે, સુતા-સુતા પણ આપણે જોઈ શકીએ. પણ થિયેટર ની પણ એક પોતાની એક મજા હોય છે. પણ આજકાલ તો થિયેટર ના ભાવ જો અમે તો પેહલા તો જોતા હતા ને પચાસ રૂપિયામાં જોતા હતા ટિકિટ આવતી તી અને કોઈ ટેક્સ નહતો, હવે તો તમે ઓનલાઈન બુક કરો એટલે એક તો આવેલ ટિકિટ દોઢસો રૂપિયા કે સો રૂપિયા ની એનાર પાછી તમે બુકિંગ ચાર્જ લાગીને પાછુ પછી એના પર ટેક્સ દો એ તમારી ટિકિટ નો ભાવ પહોંચી જાય એકસો વીસ દોઢસો રૂપિયાની હતો અને પાછા હવ થિયેરમાં કેવું આવી રહ્યું છે ખબર તમે પેલા બુક કર્યું તો ઓછા પૈસા જેમ જેમ તમે નજીક બુક કરતા જ તેમમ એમનેમ તમારા પૈસા વધી જાય અમુક અમુક થિયેટર જે છે ને જેમ કે પીવીઆર છે કેવા બધામાં આવી બધી સિસ્ટમ આવી ગઈ છે.
હા રાઈટ અમારે અહીંયા તો એકસો પચાસ માં આવી જાય છે સારી એવી ટિકિટ અને ઓલી પાછું નીચે જાય ને એવી સીટ વાળું એને શું કેવાય હા કઇ સારું હા રિકલાનર વાળી સીટ આખી એટલે મજા જોવાની આવે છે.
અરે દોઢસો રૂપિયા ન
હા અરે એને હું લાસ્ટ ટાઈમ ગયો હતો એને શું મિસ્ટેક કરી કે પછી એટલે બાર વાળીએ તો મને એકસો પચાસ ની ટિકિટ આપી રીકલાઇનર વાળી કદાચ બસો કે ત્રણસો બસ સો બસો પચાસ ની આવે છે પણ હુ અંદર જેવો ગયો ને તો એની મેં ટિકિટ બતા ત્યાં બેસી જાવ એને મને રિકલાઈનર વાળી આખી સીટ આપી દીધી.
એટ બહુ ભેસતા લાગુ છ ભગવાન ને એટલે ભગવાન હવે ને કઈ ચેન્જિસ કરી ને અત્યારે લાગી જ અરે મારે અમારે અહિયાં તો કેવું છે સો દોઢસો ની તો સાદી ટિકિટ મળે ઈ ક્યારે મંગળવારે સવાર નો શો જોવો તો બાકીના વખતે તો તમે થિયેટર માં જાાવ ને તો સાડા ચારસો થી ઉપર ની જ હોય રીકલાઇનર અને એમાં એ જો સારું મુવી આવી ગયું તો તો પતિ વાત. તો તો પછી તમારે તો સાડા સાતસો આઠસો મન ફાવીવા ભાવ હોય બારસો રૂપ
હા ધુરંધરમાં એવું જ થયું હતું ને ત્રણ ત્રણ હજારો સુધી લોકો આપતા હતા જોવા માટે
હા હા
એ પાછી મહિનો પછી ટીવી પર આવવાની જ છે એ વસ્તુ તમારી જે તમે હવે તો પણ બહુ બધા કહે ને કે છી હોટસ્ટાર લઈ લો, કે પછી એમેઝોન પ્રાાઈમ વિડીયો લઈ લો સોની લીવ લઈ લો જીઓ સિનેમા, એમએક્સ પ્લેયર અ નેટફ્લિક્સ આ બહુ બધા આવી ગયા છે હવે તો માર્કેટમાં અને આ મોબાઈલ ડેટા ભારતમાં સસ્તો છે, ક્યાંક ને ક્યાંક હી હવે તો બધાને ઘરે વાઈફાઈ છે એટલે આ એક કેહેવાય ને કે બધું જ દેખાડી દે. છે, તમને પછી એ ડોક્યુમેન્ટ્રી હોય, રિયાલિટી શો હોય, હોરર હોય કોમેડી હોય, એક્શન હોય, કે ક્રાઈમ થ્રીલર હોય બધું જ તમારી સામે એક કે ને થાળીમાં પરોસી નાખે બુફે ટાઈપ થઈ જાય આ અને એમાં માણસ પછી ના ભાવતો હોય તો પણ એને જમવું તો પડે જ
સાચી વાત છે અને બીજું શું હવે હવે અને વા મોબાઈલમાં બી ઘણા મજા આવી ગયા છે. ખબર છે ખીસ પર તમે જો હો પછ સબબ કરો એટલે તનેખ આખીયા થી. એની ચેનલો આવીય એમાં એ બધા અલગ અલગ દેશો છે પાકિસ્તાનની કે એવી રીતના અલગ અલગ ચેનલો બધાની આવી જાય. મારા પતિદેવ તો બહુ જુવે છે મોબાઈલમાં.
કોણ
મારા પતિ દેવ મારા વર હા એ એને મોબાઈલમાં બધી સિરીઝ આવે ને. તો ઘણી બધી સિરીઝો જોતા રહેેતા હોય.
હા આજકાલ બઉુ ઓલા હવે તો એના પણ ઓલા. દમી આવેલ આ બધાના અ તો ફ્રીમાં તમને જોવા મળે તો એવા પણ લોકો શોધી લાવે છે ક્યાંક ને ક્યાંક આખી આખી. સઝને એ પણ જોઈ લે છે કે કદાચ ગેરકાયનૂની કહેવાય. કદાચ મારા હિસાબે પણ કેટલાક લોકો આવું કરે છે. અને આખાખા એપ પેલા ડમી હોય છે ખબર નહ કેવી રીતે કરતા. કરતા હશે પણ પણ હવે તો ભાષાનું પણ કહેવાય ને કે ભાષા નનું પણ અ આપણા વચ્ચે એટલું બધું મધ્યાંતર નથી રહ્યો પછી. તમે તામિલ નું જોવા જાવ તેલુગુ નું જોવા જં મલયાલમ ક ક આ બધું કન્ટેન્ટ ડવિંગ થાય છે ક્યાંક ને ક્યાંક ગુજરાતી કેમ કે હિન્દી આ દબી થાય છે આવુ કઠીન અવેલેબલ છે હવે આપ પાસે એમ આખા વિશ્વમાં ન આપ જાણી શકી આના.
શકી મને એટલે શોખ નથી કારણ કે હું બધા ડબિંગ કરું ને તો. તે ખબર હોય હવે શું થયું છે.
પણ કેટલી રસપ્રદ છે. હવે તો મારા મમ્મી એ પણ સિરીઝ જોવાનું ચાલુ કર્યું છે તો ક્યાંક ને ક્યાંક એમને પણ્રષાગે તો એમને જોવાન ચાલુ કરે પછી. મને એમ કે આ મૂક આપ આ મૂકી્યા આપ એ પણ એક ચાલુ કર્યું છે હવે નવું.
જ હ આપડે વાત કરી ને આવતી હતી ને બધાની. અને હવે એમ થાય કે કે. થિયેટર નો ફ્લ્મિ ખર્ચો ક્યારેક ક્યારેક કરવું જોઈએ તો બહાર જઈએ તો આમ મજા બી આવે.
હા એ ફિલ્મ બનાવવા પાછળ. કે કેટલીક મુવીઝ એવી હોય થિયેટર માં જ જોવાલાયક હોય. જેમ કે આપણે લઈ લઈએ બાહુબલી થઈ ગયો આવું ધુરંધર થઈ ગયું કે પછી. એસપ ત્યાં એક્સપિરિયન્સ આપણે કરી શકીએ ને ઘરે બેઠા. એલું સારું એક્સપિરિયન્સ કદાચ તમારી પાસે. બહુ મોટું ટીવી હોય તો પણ તમે ના કરી શકો એમાં એક્સપિરિયન્સ. હ ને કેટલાક મુવીઝ આમ ઘરે બેસા જોઈ જોઈને ચાલે અ એટલું બધું પૈસા ના ખર્ચાય. મને એવું લાગે છે. એટલે મૂવી પર આધાર હોય અને કેટલા લોકો પાછા. મહેનત કરે છે, કદાચ એક મૂવી બનાવવા પાછળ. અ ને પછી જયારે આપણેે એ કેટલી સારી સારી એવી મૂવી આપડે.. થિયેટર માં જોવા નથી જતા. એનો વેઇટ કરીએ છીએ કે ક્યારે ઓટીટી પર રિલીઝ થાય તો એ કદાચ. અ એક કલાકાર માટે પણ કેટલું આમ. કેવાય ને કે દુઃખ દાયક હોય
હા પણ એ લોકો ઓટીટી પર મૂકે કે મૂકે એ બધ ફાયદો ફાયદો હોય છે. એટલે પણ એમનું પોતાનું નફો મળી જતું હોય છે. એટલે બહુ ચિંતા કરવી
કરલા છો એટલે તમને ખબર હશે પણ મને લાગે છે, કેટલી મુવીઝ એમ થિ
વેચી નાખે ઓ ટી‌ ટી પર એ ઓ ટી ટી પર વેચી પાછુ જેટલાય દિવસ થાયને ઓ ટી ટી પર એના પાછ અલગથી પૈસા ચાર્જ કરે અને એમાં પાછું એવું નહી કે જેને પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એટલે પ્રોડ્યુસર હોય ઈ વેચી નાખે ને એને મળે આખું આનું એને